એમ છે ઘણા દિવસો પછી મળી તું થોડી ચિંતિત દેખાય છે, શું થયું
અરે, બસ આ આજકાલની ભાગદોડની જિંદગીમાં અને બહારના ખાવા પીવાના કારણે મારી થોડી તબિયત નરમ ગરમ રહે છે, એલોપેથી દવા લઉં છું પણ કાયમી ઉકેલ નથી મળતો મને
સાચું કવું, તે ત્યારે આપણે આપણી પ્રાચીન પ્ર્ધિ આયુર્વેદ ને ભૂલતા જ જઈએ છીએ, આયુર્વેદ માત્ર બીમારીનો ઈલાજ નથી પણ જીવન જીવવાની એક કળા છે
હા, મને પણ એવું જ લાગે છે પણ આયુર્વેદમાં તો રિઝલ્ટ મળતા બહુ વાર લાગે છે ને
એ પણ, એ આપણી અ ભૂલ ભરેલી માન્યતા છે, આયુર્વેદ રોગના મૂળ સુધી જાય છે તે વાત, પિત્ત, અને કફ આ ત્રણે દોષ ને સાતુલિત કરવાનું કામ કરે છે, જો તારા રોજિંદા જીવનમાં આહાર અને વિહાર થોડો ફેરફાર કરે તો તફાવત તરત દેખાશે
તારી વાતમાં દમ મારે પણ હવે રસોડાની વસ્તુઓમાં જેવી કે હળદર આદુ અને તુલસી નો ઉપયોગ વધ વધ કરવો પડશે રાત્રે વેલા સુઈ જઈ અને સવારે વેલા ઉઠીને યોગ કરવો એ પણ આયુર્વેદિકના જ ભાગમાં છે ને.
બિલકુલ આયુર્વેદ કહે છે કે આહાર જ ઔષધ છ છે જો આપણું જમવાનું શુદ્ધ અને પ્રાકૃતિક મુજબ હોય તો કોઈ દવાની જરૂર જ નથી પડતી ગરમ પાણી પીવું ઋતુ મુજબ ફળો ખાવા અને શાંતિથી જમવું આ નાની વાતો બહુ મોટો ફેરફાર લાવે છે.
તે તો આજે મારી આંખો ખોલી દીધી. હું આજથી જ બાર જીવનમાં આયુર્વેદિક નિયમો આપવાવાનો પ્રયત્ન કરીશ.
ખુબ સરસ તબિયત તો સાચવજે અને કાલે આપણે સાથે મળીને પર્યા પ્રાણાયામ કરવાનું શરૂ કરીશું.
હા તે તો વાત તો સાચી કરી. પણ મારે શરૂઆત ક્યાંથી કરવી મને ઘણી વાર ગેસ અને એસિડિટી તકલીફ રહે છે એના માટે આયુર્વેદિક શું છે?
જો આયુર્વેદ માં પંચતંત્રને જળસ જળરા અગન કહેવામાં આવે છે જો તારે અગ્નિ પ્રદીપત હોય તો જ ખોરાક પચે તારા માટે સૌથી પહેલા જમ્યા પછી તરત ઠંડુ પાણી પીવાનું બંધ કરવું જોઈએ.
અરે એ તો મારી આદત છે. પણ એના બદલે હું શું કરું સક?
જમ્યા અડધા ક જમ્યાના અડધા કલાક પછી થોડું નવ શેકું પાણી પી શકાય અને હા રસોડામાં રહેલી અજમો અને જીરું તારા માટે આશીર્વાદ સમાન છે જમ્યા પછી થોડા અને સંચળ લેવાની પાચન સુધરે છે.
અને પેલી હળદરવાળા દૂધની વાત મમ્મી હંમેશા કહેતી હોય છે
હા. હળદર એ કુદરતી એ એન્ટિબાયોટિક છે રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પીવાથી શરીરમાં રહેલો સોજો ઉતરે છે અને ઊંઘ પણ સારી આવે છે. આયુર્વેદમાં નિંદ્રા એટલે એ ઊંઘને પણ સંતપ માનવામાં આવે છે જો તું બરાબર ઊંઘીશ નહીં તો વાતપીત વધશે જ.
સાચી વાત છે. હું મોડે સુધી ફો જ્યોતિ હું છું એટલે સવારે મૂડી ઉઠાય છે. છે.
બસ આજ તો ભૂલ છે આયુર્વેદ મુજબ બ્રહ્મ મુદુતમાં ઉઠવું જોઈએ સવારે ઉઠીને સૌથી પહેલા ઉષ્પાન એટલે કે તબાના વાસણમાં ત્રાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ આનાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
આટલું બધું ધ્યાન રાખવું અઘરું લાગે છે પણ તબિયત સુધારવા માટે તો આ જરૂરી છે. છે. પણ આ રીતુ બદલાય ત્યારે પણ કંઈ ખાસ કરવાનું હોય.
હા આયુર્વેદના તેના ઋતુ ચર્ચા કહેવાય છે જેમ કે અત્યારે ઉનાળો આવવાનો છે તો ઘણી અને ઠંડી વસ્તુઓ જેમ કે વરિયાળીનું સરરબત લેવી જોઈએ તીખું અને તળેલું ઓછું ખરવું જોઈએ આપણા ઋષિ મુનિઓને આ બધું વિજ્ઞાન બહુ વિચારીને બનાવ્યું છે.
ખરેખર દવાખાનાના ચ ઘર કાપવા કરતા કુદરત ની રસ્તાઓ આપવા અપનાવા વધુ સારા છે. તે મને જે વિગત તો આપી એનાથી મને ઘણો વિશ્વાસ બેઠો છે.
ધીમે ધીમે ફેરફાર કર આયુર્વેદનોો જીવનભરનો સાથ છે ચાલ ત્યારે હવે હું નીકળું કાલે સવારે વહેલા ઉઠીને મને ફોન કરજે.
હા તે ઉનાળા ની વાત તો કરી પણ શિયાળાના તો મને બહુ આળસ આવે છે અને સાંધામાં દુખાવો પણ થાય છે. શું એના માટે પણ આયુર્વેદ માં કંઈક છે.
હા આયુર્વેદમાં શિયાળાને હેમત અને શિશિર ઋ તું કહેવામાં આવે છે આ સમય આપણી પાચન શક્તિ સૌથી તેજ હોય છે એટલે જ આ ઋતુમાં અળદિયા પાક, મેથી ના લાડુ, અને ગુંદર પાક જેથી પોષ પૌષ્ટિક વસ્તુઓ ખાવાનું મહત્ત્વ છે.
એટલે શિયાળામાં ગરમ અને ભારે ખોરાક ખાઈ શકાય?
ચોક્કસ આયુર્વેદ મુજબ શિયાળાના શરીરને અંદરથી ગરમી આપવી જરૂરી છે સવારે તલના તેલથી માલિશ કરવી જોઈએ આનાથી તારા સા સાંધાના ખાવામાં રાહત થશે અને ચામડી પણ સુૂકી નહી પડે તલ ગોળ અને ગરમ મસાલા આ ઋતુમાં અમૃત સમાન છે.
અને ચોમાસામાં ત્યારે તો બધે ભેજ અને બીમારીઓ જ હોય છે.
ચોમાસામાં ચોમાસું એટલે કે વર્ષા ઋતુ માં આ દોષ બહુ વધી ગયા વધી જાય છે આ સમયે પાચન શક્તિ નબળી પડી જાય છે એટલે જ આપણા વડીલો ચોમાસામાં ઉપવાસ કરવાનું કહેતા આયુર્વેદ કહે છે કે આ ઋતુમાં હંમેશા ગરમ અને તાજો ખોરાક જ લેવો જોઈએ ઠંડુ અને વાસી ખાવાનું ટાળવું જોઈએ.
એટલે જ ચોમાસામાં પાણી ઉકાળીને પીવાનું કેવે છે ને
હા એકદમ સાચું પાણી ઉકાળીને તે હલકું અને પાચ પચવામાં સરળ બને છે ચોમાસામાં સૂડ અને તુલસીનો ઉકાળો પીવાથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે અને હા ખાસ યાદ રાખ જે કે આ ઋતુમાં દેશ ઊઘ ઊંધવાનું આયુર્વેદના વર્જિત માનવામાં આવ્યું છે કારણ કે તેનાથી ફક વધે છે.
બાપરે આટલી નાની નાની વાત માં કેટલું મોટું વિજ્ઞાન છુપાયેલું છે હું તો બસ એલોપેથીની ગોળીઓ ગળી લેતો પણ હવે સમજ્યું કે પ્રકૃતિ સાથે ચાલવું એજ આપણું સાચું સ્વાસ્થ્ય છે.
બરાબર આયુર્વેદ એ માત્ર રોગ મટાડવાનું સાધન નથી પણ તારા શરીરને સમજાવીને સમજાવાની રીત જો જો તું તારા દોષને સમજી લઈશ તો તારે ક્યારે ડોક્ટર પાસે જવાની જરૂર નહી પડે
તારો ખૂબ ખુબ આભાર તે આજે ત્રણ કલાકની ચર્ચા એ જે જ્ઞાન આપ્યો છે ને એ મારા આખા જીવન માટે ઉપયોગી છે હવે આ બધું મારા પરિવાર સાથે પણ હું શેર કરીશ.
ચોક્કસ સ્વસ્થ રહો અને મસ્ત રહો.
તે રીતુ ચર્ચા વિશે તો સરસ સમજાયું પણ મેં સાંભળ્યું છે કે અશ્વગંધા અને ગિલોઈ જેવી વનસ્પતિઓ બહું ગુણકારી હોય છે. અને ઉપયોગ કેવી રીતે કરવો
હા આ બધી રસાયણ ઔષધિઓ છે જે શરીર જુવાન અને નિરોગી રાખે છે ચાલ હું તને તેના ખાસ ફાયદા સમજાવું અશ્વગંધા જો તને માનસિક તણાવ રહેતો હોય કે ત્રે ઊંઘ ના આવતી હોય તો અશ્વગંધા શ્રેષ્ઠ છે પછી ઘડો ઘડો એટલે કે કોરોના સમય બધા ગિલ્લોયનો ઉકાળો પીતાને બિલકુલ ગીલોય આયુર્વેદિક અમૃત કહેવાય છે તાવ અને સાધન દુખાવા અને લોહી નુ શુદ્ધ અને અક્ષીર છે જો તને વારંવાર શરદી ઉધરસ થતો હોય તો ગિલોયન ન રસને ઉકાળી પીવાથી થી રોગ પ્ર્રતિક્રિયા શક્તિ વધુ વધી જાય છે.
હું
સત્તાવરી સ્ત્રીઓના સ્વસ્થ માટે સત્તાવરી વરદાન રૂપ છે તે હોર્મોન્સ નું સંતુલન જગાડે છે અને શરીર ન નબળાઈ આવવા દેતી નથી ચોથું
આમાં પણ તો વિટામિન થી ભરપૂર હોય છે ને
હા પણ આયુર્વેદમાં હમળાને વ્યવસ્થાપન કેહેવાય છે એટલે કે ધરપકડ રો કે છે વળ ખાતર હોય છે આંખો નબળી હોય છે ચામડી પર કરચલીઓ પડતી હોય છે. તો રોજ એક આમડું કોઈ પણ સ્વરૂપે લેવું જોઈએ.
આ તો બધું આપણા ઘરની આસપાસ જ કે આયુર્વેદિક સ્ટોરમાં સરળતાથી મળી જાય છે.
પણ એ લોકો વાત ખાસ યાદ રાખજે કે આ બધા જડીબુ્ટઓ લેતા પહેલા પોતાની પ્રકૃ પ્રાકૃતિક જાણવી જરૂરી છે જેમ કે જો કોઈની કોઈનું શરીર બહુ ગરમ રહેતું હોય તો તેને ગરમ ગરમ પણથી વ શુઓ માપમાં લેવી જોઈએ.
સાચી વાત છે. કરવાના બદલે પેલા મારા ડાયટ માં થોડો ફેરફાર કરીશ અને જરૂર પડશે તો કઈ આયુર્વેદિક સલાહ લઈ પણ લઈશ.
બહુ સરસ નિર્ણય છે આયુર્વેદ એટલે લાંબુ અને નિરોગી આયુષ્ય મને આનંદ છે કે તને આમાં રસ પડ્યો.
મે ઘણી જગ્યાએ પંચકર્મ સેન્ટર ના બોર્ડ જોયા છે આ પંચકર્મ ખરેખર શું છે એ માત્ર મસાજ છે.
ના આ એક મોટીે ગેરસમજ છે મ સજ એ તો પંચકર્મની તૈયારીનોો એક ભાગ છે પંચકર્મ એટલે શરીરના કોષોમાં જમા થયેલી ઝેરી તત્વોને બહાર કાઢવાની પાંચ ક્રિયાઓ જેમ કે આપણે ગા ગાડીની સર્વિસ કરવાની છેીએ તો એમાં શરીરની સર્વિસ છે.
પંચ ક્રેવ કહી કહી
જો હું અને ટૂંકમાં સમજાવ વમન જેટલા ઉલટી દ્વારા શરીર માંથી વધારાનો કફ બહાર કાઢવા આવે છે શ્વાસની તકલીફ કે ચામડીની રોગ બહુ ફાયદાકારક છે વિરેચન આમ ખાસ ઔષધિઓ આપીને જુબલાબ દ્વારા પિત્તને સાફ કરવામાં આવે છે પછી બસ્તી એટલે કે આયુર્વેદ અડધી ચિકિત્સા માનવમાં આવે છે પછી નસ્ય નાકમાં ઔષધિક તેલને કે ઘી ના ટીપા નાખવામાં આવે છે.
હમ હ બાપ રરે આ તો બઉ ઉઊંડું વિગઞન છે. શું આ ગમે ત્યારે કરાવી શકાય.
હા હા બધું કરાવી શકાય.
હા હવે તો બીજું આટલી તે મને જાણ કરી
હા અત્યારે હવે આપણેે કાલે વાત કરીએ.
હા